ગુરુદેવ દત્ત જય હર હર મહાદેવ
હર હર મહાદેવ વરસાદ બરાબર પડે છે.
હા તો જોઈએ જ છે વરસાદ ની જરૂર છે મેં આજે બહુ ગાળો દીધી વરસાદને
આજે વરસાદ ની જરૂર વધારે કારણ કે રસ ગયા વરસાદ પ
હા એટલે ઠંડો થઈ જાય વચ્ચે જ છાં નાખે ને પછી ઓગલું બનાઈ જાય છે.
વટસાવિત્રી છે એટલે
હા મમ્મી એમ સીધું બીધું કાઢીને એમ કે ચલો તૈયાર થઈ જવો આપણે મંદિર જવાનું છે એટલે તૈયાર થયા અને નીચે આવીને બેઠા એટલે આ જ આપ્યું મારો બેઠું
બરાબર
હ ને હવે મહાદેવજી નું મંદિર કેટલું પુરાણું છે?
મહાદેવજીનું મંદિર પુરાણું છે.
દોઢસો વરસ લગ
દોઢસો હમ દોઢસા વર્ષ
એની પેલા
સ્વયંભૂ છે સ્વયંભૂ મહાદેવ છે.
હા પણ તમને ખબર છે એની કથા
કથા એટલે વાંચવી પડે હવે પેલા યાદ હતી હવે પાછું હા
આ તળકેશ્વરનુ એવું છે કે બઉ વર્ષો પેલા અહિયાં આ આડી કબર જેવું છે ને એટલે એ વખતે અહીનાં બધાં ત્યાંના સ્થાનિક લોકો ત્યાં રહેતા હતા તડકેસ ની આજુબાજુ
હા.
એ લોકો કબર માનતા હતા મમ્મી લોકો કબર છે ને હિન્દુ કે ભાઈ અ મહાદેવ છે.
હમ
એટલે એ લોકોને બધું બઉ લાંબુ ધમાલ થઈ તું એ પેલું અ વિવાદ પડ્યો એકબીજા વચ્ચે
બરાબર
એટલે પછી મોમ્બેડન લોકો છે કે અમારી ખબર છે તમારા ન આવી રીતના થોડી હોય શું પેલા
હા હા
એટલે એ લોકો પછી એને ખોદવા માંડ્યા કે અમે અમારી કબર છે એમ કરી ખોદવા માંડયા ત્યાંથી કાળા ભંમરા નીકળ્યા તા અને ગમરા લોકો બધા છે તે ખાલી મયા લોકોને જ કરડ્યા હતા
હા
એટલે મીયા લોકો નાઠા બધા એટલે પછી એટલે નક્કી થયું કે ભાઈ ના અમારા દેવતાના અમારા પીર નથી અમારા પીર નથી એમ કરીને પછ પછી અ અ શંકર ભગવાન નું લિંગ છે એ પછી સાબિત થયું અને પછી લોકો જે જૂના માણસો હશે એમને એની સ્થાપ ના કરી પેલે જૂનું મંદિર ત્યાં નહી જોયું હોય મારા હિસાબે તો
જૂનો જોઈ લો ને બહાર થી આવતો તા ને
બા સાથે આવતા હતા નબરાબર છે એટલે બા અને દાદ કદાચ શ્રાવણ મહિનામાં શ્રાવણ મહિના હા જુનું ને ફરતે ચાર બાજુ ચાર ગેટ હતા ને પેલું ચંદનગસ્ વાનુ હોય ઓટલો ઓટલા બનાયલા વચ્ચે મહાદેવ નું હતું આખું સરસ બનાયવું નાનું મંદિર હતું પણ સરસ બનાયવું ખૂણામાં એક જગ્યાએ હનુમાનજી દાદા બેસાડેલા હતા પછી આ બધુ શીતળા માતા નું હતું ને હા પાળ એ ખારી વાત છે ને બહાર ચંપાનું ઝાડ હતું બહુ મસ્ત એમાં અમે લોકો તો ઉપર ચડી જતા ઝાડ પર સામે પેલી ધર્મશાળા જેવ હતું સામે બાજુ હમણાં જે હે ને ત્યાં ધર્મશાળા જેવ હતું એટલે ત્યાં આગાડી શિવરાત્રીમાં મેળો ભરાય તો રાત્રે ફુગ્ગા અને આ તેને બધું આ ક્રોક કરીને રમકડાને પીસ્તોલને આવું બધું
હમ
ત્યાં વળી જતા સમદર સોમવારે શ્રાવણ મહિનાનો સોમવારે મેળો ભરાય પબ્લિક બહુ આવે પેલે તો સારું હતું અને રસ્તો આમ આવો પાકો રસ્તો નતો બે બાજુ થુર ની વાળ હતી આ વચ્ચે ફેને જવાનું
સુમનબા હતા તે અમને લાવતા હતા એ રસ્તે પાછળના
એટલે એમ દ્વા દાદા તો આખું વરસ જતા હતા ખુબ મહિનો જ હતા શ્રાવણ મહિનો સવારે છ વાગે સાડા છ નીકળી જ જાય તો આનાંદર રેગ્યુલર જતા એ કેવું પડે
એટલે એમનો વારસ છે રાખેલા છે એમ રોજ આવ્યા કર ત્રણ મહિના થી મેરે ડેલી આવતો છું
ના ના બહુ સરસ ને તારે ઓમ નમો સિંહ નો જાપ જ કરવો જોઈએ ઓમ નમો સિંહ નો જાપ એકસો આઠ વાર કરે ને તો બહુ સારું બહુ સારું તારા માટે કેમ કે સોમ એટલે તારૂ સોમ એટલે ચંદ્ર થી છે ને તારૂ એટલે શંકર ભગવાન નું પ્રતિક છે માથા પર ઠંડક માટે
હમ
એટલે તારે ઓમ નમ શિવા નો જપ કરવાનો જ મે આજે વાંચ્યું પેલા પુસ્તકમાં પાછું મારું દસોકો પુસ્તક હતું ને ઉપર મમ્મી ને બલો પુસ્તક શોધતો જત એ મળ્યું
જળ ચડાવ પછી કે યાં ઓમ નમસ્તેય ક તો શમ બસ દાસદેવ એ બધી માળા એક સા આઠસો જેટલી થાય એટ કરું
મ્યજાામ હ સુગંધની પુષ્ટિ વર્તન એ બી કરી શકાય બાર વખત એ કરવાનું હ શલોક કરવાનો ને ઓમશહની જાત તો કરવાનો જ ત્યાં બેઠા હોય તો ત્યાં કરો અને મસ્લુ કેમ કે આમ આમ ના ફરતા હોય ત્યા બેઠા હોય ને ભગવાન નામ બી લેવાય બે કામ થાય
હમ
બીજું તો હવે અ સુરત જોવાનું વિચારીએ છું હું મમ્મી ક બેબી રમાં સુરત જવાનું વિચારે છે હમણાં નઈિ પછી બે ચાર દિવસ પછી અહીતર આજે તો વરસાદમાં ક્યાં જવા
હા
ભાવના કે આપડે જીઆઈએ
અંકલ ને ફોન કરેલો સુરતમાં વચ્ચે ગયેલા ને સારા એમને
કઈ પેલા મારા હા પેલા હતા એને કઈ તૂકવા બધી ભેગી થઈ ટઇટન ને
હા
એ ફોન કર લ
એમ ને તો શું કે
થાય નઈ કુપન તો તમારે એમ કે લેવું હોય તો લેવાય ઘડિયાળ એ તો નહી આવે એમની પાસે ઓગણથીસ કુપન ભેગી થઈ ગયું હજાર હજાર હોળી એટલે ઓગણ ત્રીસ હજાર રૂપિયાની
તો કીધું કે નહી પછી
પછી વાત કરાઈ મેને એમની જરા
અચ્છા
એમ કે તમારા ફ્રેન્ડ સર્કલ ને એમ આપી દે તો સારું પડે આમ તો બધી કુપન અમે લઈને ઘડિયાળ નથી આપતા ને એવું તો પછું કીધું એટલે તેમમ ચા ન તો અમે જવાના હતાો રૂમ પર
હમ હમ પેલા ભાઈ જોડે ગયેલા હતા ત્યારે કાર લને ગીલ તારે હમ હમ
એ એની પાસે કુપન છે
એ રાખીને શું કરે શીખવાની છે એને વાપરવું જોઈએ ને
હા રાખે મકેલ
બરાબર ટાઈટન શોરૂમ બીજું શું છે
બીજુ શાંતિ આ બેઠેલા છે યાર બધા આજે તો વર્સ આવી ત્રી એટલે પબ્લિક બોલશે ઘણા બધા એ્યા
હમ હમ હ આજે ઘણા આવ્યા હશે પેલો વર
બર સાવિત્રી ના બધા દર્શન કરવા ઘણા બધા એ
લેડીસો બધા આવ્યા વરસાદ જોરમાં પડે પણ સરસ પડે આવું પડે તો આવજ ઠંડક થશે આવું પડે તો ઠંડક હ ઠાંડાશે હ
હમ બ બાડું ઝાડું થઈ જાય બાડુંઝાડું ટ બીજું પેલા ત નો મહિમા સારો છે.
હા એટલે એ એ પછી તેનાથી પછી લોકો પછી સમજ્યું કે ના હિન્દુ ના ભગવાન છે એથી મોમેડોને છોડી દું ખબર ન પછી ત્યાં મંદિર બનાવ્યું હોઈએ ને ઓપન તડકે એટલે પહેલે તો શું છે મંદિર ઢાંકેું પે મંદિર જેવું બનાવતા હતા પણ મંદિરે એ રેવા જ નહીિ રે તૂટી જાય એ પણ હોળી જાય છાપરા ઉડી જાય આવું થાય તેવું જ થાય એટલે પછી છેવટે એ લોકોએ એનું નામ તડકેશ્વર પાડ્યું અને તડકા એટલે તડકો ડાયરેક્ટ આવવા ્યો કોઈ કોને બતાવી હશેું કોઈ મારા જાણ કેશો માદના કરતો છે માવ
હમ
કેશ્ર મહાદેવ નું મહાત્મા ઘણું બધું છે
બરાબર લાગ્યો છે વરસાદ હવેવે પડવા જ જઈએસ્
હા હા હા તો કે બબુભાઈ ન ફોન આ ગયો
હા આવેલો તોભર રમ્યા કરતો એ નિમસ્થી આરામી આગલો
ઓકે બરાબર છે ભૈરવ એક બીજું મને કઈ ટાસ્ક વારું મોકલું છે
હા
હું તને મોકલું જો શું છે જોજ જરાખ
હ હા
હા એમાં ચાર ટીકરોને એમાં કઈ બે હાજાર ની થયું છે કઈ બે બસ મોકલું છે મોકલું તને થોડી વાર
હઠ મન
હા હું તને કઈ મોકલું તનેલ
હા દોડી હ